હાલો, કેમ છે ભાઈ?
બસ મજામાં, હું કેય?
બસ મજામાં અમે મજામાંશે. આજે કોલેજ કેમ ની આવેલા તમે?
એ વરસાદ બો હતો એટલે.
તમારા બાજુ તો પાણી ભરાઈ જતું હશે, કેમ ઉંમરસાડી બાજુ? નીચાણ વાળા વિસ્તારમાં ખુબજ પાણી ભરાઈ જાય છે.
હા, તા બગટમાં.
હા, ભગોડમાં ત્યા રસ્તામાં બો ભરાઈ જતું છે, દર વખતે જ ભરાઈ જાય એવ. જરાક વરસાદ પડી જાય એટલે બો પાણી ભરાઈ જાયને. આ બધાને બધા વ્યક્તિને મુશ્કેલી બી બો પડે. કોલેજ જાય તો પછી જોબ પર જાય એટલે બધ બધાને મુશ્કેલી બો પડે, તમારો વિચાર શું છે?
અહ મારા ત્યાં ભગવત માં આજે તો કઈ રિસોર્ટ આવતું છે ને તો બો ભરાઈ ગયેલું પાણી આખું પેલું નાડું હતું ને તે આખું આમ ફૂલ થઈ ગયેલું.
બરાબર છે, ત્યા રિસોર્ટ આવે તા ને હા વા બસ
એટલા પછી અમે અહ અમે આવતા હોતા પણ આખો ફૂલ થઈ ગયું પછી અડધેથી નહીં ગયું ગીલે લાઇગા ઘરે
બરાબર. આજે તો કોલેજમાં બો લેકચર થયલા, ચારે ચાર લેકચર થયલા
ચારે ચાર, પેલા જીરો માંર્ક કેટલા કેટલા કલાક લીધો, અડધો કલાક?
જીરોમાં હા અડધો કલાક જેવો લીધો ને મેમએ અહ સમજાયું ને એકાદ ટોપિક જેવો રહી ગયો ને કાલે પાછા ચલાવશું એમ કીધું એટલે આપડે ચોઠાક ચોથો લેક્ચર હતો ને તે આપડો જીઝીરો માલ કન્વર્ટ કરી લીધો ને અડધો કલાક જેવો ચાલો અનેને મેં પણ ભીનાઈ ગયેલો હતો ને પછી વરસાદ રહી ગયો એટલે પછી રિકષા માલી ગઈ ને પછી અ ત્યાં કોલેજ પહોંચ્યો તો મેમ આવી ગયેલા હતા એટલે પછી બેસી ગયો એટલે અટેન્ડન્સ લીધી ને પછી અ મે મે ભણાવ્યું, એટલે અડધા કલાક માં ભણને પછી જતા રહી્યા.
હ સી હું કઈ કે બધા ધ્રુમિલ ને બધા આવેલો ધ્રુમિલ આવેલો પ્રેમ તો નહી આવેલો ને?
હા ધ્રુમિલ બી આલો કે એ બી આલો પછી
ગ્રેવી તો નહી આવે ગ્રેવી તો ના પાડતો હોતો.
એવી આવેલો આવેલો.
હતો કે?
હા આવીને બેસી રહેલો ઉઠો ને પછી મને ક કે હું કહી દે વરસાદમાં ભીનાઈ ગયો કે હું અહી ગ મેં કધ હા ભીનાઈ ગયો. ના એમ એમીવબી અલગ અલ કાલ રોહિત શર્મા ચાલ ને કે હા ચાલા તપછ નાકેટ તમે તમે જોવાનું હતું કેને કાલે કેટલા છે ત ક વિરાટ કોહલી ચુમ્મોતેર રન મારેલા તમે.
હા કાલે મજા આવી ગઈ બિરાટ કે રોહિત શર્મા ની બેટિંગ જોવાની અરે મેચ આરી ગયા હતા કાઈ નહીં પણ રોહિત શર્માની મે બેટિંગ જોવાની બહુ મજા આવી
કાલે તો ભાઈ જાવાદેની મેં એટલો બીઝી હતો ને કે અ કોલેજ થી આવ્યો પછી દુરલા જવાનું રહીને પછી
કાલે થોડી કઈ આપડો કોલેજ હતું
બરાબર ને દુધલા જામ ને એટલે પછી ટાઈમ નહતો એટલે પછી દસેક વાગે જેવ ટાઈમ મળેલો ત્યારે મેં જીઓ હોટસ્ટાર ચાલુ કર્યું તો તેમાં રોહિત શર્મા બેટિંગ પર હતો અને સત્તાણું પર હતો પછી ચોગ્ગો માયરો ને આ સો એની સેન્ચુરી પૂરી કરી, હું મેચ જોવાની મજા આઈ ગઈ.
હમ, વિરાટ કોહલી બી રન મારતો તો, પણ આઉટ થઈ ગયોને એટલે. વિરાટ કોહલી બી તો સોરન મારી્યા હતાને તો જીતીયા
બરાબર છે વિરાટ કોહલી બ રમતે પણ જક એ જાક
ઓવર ઓછી પૈડી
ઓવર ઓછી પૈડી ને રોહિત શર્મા બી સારું રમતોતો પરંતુ પસાડી મારવા ગયો ને તેમાં તેમનો બોલ ફાટી પર આવ્યો એટલે પછી સ્તંભમાં લાગી ગયો એટલે પછી આઉટ થઈ ગયો બાકી બસો તો મેં ધારે લજ્યો ત
હા
કે અત્યારે શું કરો છો તમે?
ત્યારે હવે બસ હવે વાંચવાના હવે જરાક તૈયારી જ છે. કે કોલેજમાં બીજા કયા કયા લેક્ચર ચાયલા આપણે મુલ્લાસરનો
લસનનો ચાયલો, પછી સ્ટેટનો ચાયલો ને, સીસીનો ચાયલો ને સીસીમાં તો કઈ નઈ ડિજિટલ માર્કેટિંગ વી સે ભણાયુંને મેમ પણ સારા હતા, ને અટેન્ડસ લીધી પરંતુ અટેન્ડન્સ લીધી, પરંતુ તેમાં અ વિદ્યાર થી થોડાક જ હતા, એટલે પછી તમારું નામ લખવાનો હતો પરંતુ મેમ ગણી લેશે એમ તને મેં નામ ની લઈખું.
હામાં?
પેલું જે અટેન્ડન્સ સીટ આપેને તેમાં આ પેલું કરવાનું હતું. હા, સીસી એ સર્ટિફિકેટ કોસ ને તો ડિજિટલ માર્કેટિંગ એમ‌ કે આપડો સબ્જેક્ટ છે તો તમે ઈન કે ડિજિટલ માર્કેટિંગ વિશે શું પ શું પેલું કરો છો ઈન કે એટલે.
અ, આ કઈ આઈવી બીજે આઈવી? મ્ર હ ક્રિસ પેલા દ્રુમેલ હાથે વાત કરે.
હન, બધા તમ બધા દૂર જાઓ કેવો.
હન, હા કે હવે હમણાં વાંચવાનો કે નઈ?
હા, હવે મે જરાક બીએનું જરાક તૈયારી કરવાનું છે, તો પેલું મુદ્દા લખવાનો છે ને વ્યાખ્યા લખ વાનો છે ને, એમ કરીને પ્રિપરેશન કરવાનો છે તો એક્ઝામ માટે સારું પેલુ
હું કેઈ?
તમારા બેકગ્રાઉન્ડમાં અવાજ બઉ આવે છે, જા કે જગ્યાએ જાઓ કે અવાજ ની આવે.
હા. પછી હમણાં પેલું બોઈ છુ કેને બિઆરએફ
બીઆરએફ વાંચવાના છે, પરંતુ ક્યાંક સમય મળે તો પછ થી વાંચ્યું એમ કરતો હતો, એટલે જયા કલમને બધું લાખ અ લખીને પછી એક્ઝામ માટે જરાક પ્રિપરેશન કરીએ.
હા.
તમારો વિચાર શું છે એમાં?
બરાબર, બીઆરએફમાં હું કે, કે મુદ્દાને અમે પેપર જોયુ ને ધ્રુમિલમાં તો પેલા તો એમ ઈઝી જ જેવો હતો, પેલો કે ગાંડો કોને કેવાય એને એવી રીતે બધા મુદ્દાઓ હતા અંદર, બે માક માંને આ
હા, તે દિવસે બી અમે રિસર્ચમાં જુના પેપર કાઢવા ગયેલા તો તો તેમાં કરાર શું છે? અવેજ શું છે? દરખાસ્ત શું છે? એ બધા સિમ્પલ સિમ્પલ છે ને જતા એટલે આપડે પણ એ આપડે સ આપડે પણ સવાલે પ્રિપરેશન કરવા પડશે. તો તે આપડે એક્ઝામમાં એવા સારા માર્ક એવા આપડે લઈ લઈશું.
હો બીઆરએફ બધાથી ઈમ્પોર્ટન્ટ હમણાં બીઆરએફ જ છે. બાકી પેલુમાં બી વાંચવા પડહે, ઓડિટિંગને.
હા, બીઆરએફ એટલે આપડે એવું છે ને કે એમાં આપડે બધી કલમ યાદ રાખવાની ને હવે મેન ટુ ટોપિક ટુ ટોપિક આપડે લખવા પડે એટલે છે ને આપડે એમાં કઈ ગપ્પા ના મારી શકીએ એટલે છે ને આપડે પ્રોપર લખવા પડશે હવે એક્ઝામમાં.
હો હો હો. પસી આપડે હુ કેય કે પેલા આવતા વર્ષે છે ને વકીલો બધા હતા ને, તે લોકો એ ચેક કરેલા પેપર. બીઆરફના એટલે બઉ ભારી ચેક કરેલા. આ વખતે બી એવુ ની થાય તો હારું.
હા, મેમ એવા કેતા હતા કે આ અ પણ જે લો ના પ્રોફેસર હોય છે તે પેપર ચેક કરે છે એટલે આપડે આ વખતે પ્રોપર લખવા પડશે એક્ઝામમાં.
હા. તો બરાબર બધેજ હું કે મુદ્દા વાઈસ લખવા પડે બધું. અંદર જે ટોપિક વાયા હોય ને તે ટોપિક વાઈસ
ને પછે ટોપિક વાઈઝ એટલે આપડે કલમ કોણની અંદર કેટલી આવે છે પછી કલમ. ત્રણસો બે હતા ત્રણસો બે. અ ત્રણસો બે પ્રમાણે આપણે કઈ આ અ કયું પેલું ફાંસી ની સજા આવે છે તો એવા આપડે કલમ યાદ રાખવા પડશે.
હા.
હા કાલે આવવાનું. હા મેં હા કાલે અમે આવવાનો છે તો. તમે આવવાના કેતા કાલે વરસાદ હશે તે પ્રમાણે આવશો તમે તો.
હા નઈ કાલે તો આવવાજ પડશે ને આજે તમે ચાર લેકચર ગયા પછી. કાલે તો આવા જ પડશે.
મે આજે ન મેં જા નિકળી ગયો પરંતુ આજે તો ટાઈમ કે ક નીકળી ગયો તો ક કઈ ખબર જ ન પડી કેમ કે વરસાદ બી હતો ને. લેકચર બી મસ્ત ચાલ્યા તે એટલે સમય કાં નીકળી ગયો કઈ ખબર જ ન પડી.
હમ બરાબર વરસાદજુ બી ચાલુ જ છે અમારે અહિયાં ત્યારે અહિયાં
હા મારા અહિયાં પણ ચાલુ જ છે ને મેં તો કોલેજ થી જેવો આવ્યો તેવ ઠંડુ વાતાવરણ હતું એટલે આવીને. ચા પીઘી પહેલા. પછી ખમણ ખાતો નાસ્તો કરીને પછી મસ્ત ટી જોવા બેઠો.
હ પછી હ વાંચોને
હવે તને તમારો કોલ આવ્યો હતો જ કોલ પટીને પછી. વાંચવા બેસી જ એટલે બી એ નું પેલા પતાવીશ પછી સ્ટેજ છે. અઉન્ટ છે એમ ધીરે ધીરે એક્ઝામ જેમ જેમ નજદિક આવે એ પેલા આપણે પ્રિપરેશન કરી હતી આપણા માટે સારું. એટલે આપડે બીએમ બી એ છે બધા સબ્જેક્ટ છે તે આપડે તેનું થોડું થોડું આપડે પ્રિપરેશન તેની કરતા રહેવું જોઈએ.
હમ એક એક ઓકે ક દિલ્હી એક એક તો વાચવા જ પડે
હા એ હા એમ તમારો વિચાર સારો છે કે આપડે એક એક એક એક રોજના બી આપડે કરીએ. કર્યા કરશો ને તો. આપણે એક્ઝામ માટે એકદમ પ્રિપેર થઈ જશું ને આપણે એક્ઝામ એક્ઝામ પહેલા આપણે વા ચ નો પડે વેલ
હમ પછી એક્ઝામ ટાઈમ પર આપણાને વધારેા ટેન્શન નહી થઇ. બધી વાં ચલું રહી તો અરાથી ધીમે ધીમે વાં ચેાલું રહ્યો તો.
હા તમારી વાત એમ મારી વાત એમ હા એમ હતી કે. આપડણે એક્ઝામ પેલા વાંચીએ ને તો કેવું આપણ ટેન્શન રહીએ એટલે પછી એવું ટેન્શન ના રહી આપ એ પેલા આપણે પહેલા થી જ આપડેા દાખલા છે પછી. આપડે બી એ સબ્જેક્ટ છે બીઆરએફ છે તે તેમાં આપડણે કલમ યાદ રાખવાની પહેલેથી જ આપડણે. પસંદ કરતા રહેવું જોઈએ.
હા બરાબર છે.
બીજું શ બીજું શું ચાલે છે તમારી જીંગંગીમાં
મને તો હવે બસ અવે. ટુશન બી હમં તોંડા જવાનું હોય તોંડા રજા એવું છે અમારું.
બરાબર. અ્ તો આપડે કાલે ક્યારે કાલે તમે ક્યારે રી ની કરવાના છો.
હાલે અગિયાર વાગ્યા જવા નીકળી હું.
હ મેં પણ સાડા અગિયાર જો અહિયાં થી ઘર થી નીકળ્યા તો આપડે કાલે મળીશું હા ને.
હા. હમરા બીજું હા ચાલો.